હલો
હેલો
હાઈ
હા એ
કે કેમ છે? હલો.
હલો.
હાઈ કેમ છે?
બરોબર છે ગમને કેમ છે?
અમને બી બરોબર છે જમી લીધું?
હ તમે?
હવશે જમ્યો?
હમ ખીચડી.
અચ્છા સારું કેવાય ખીચડી ખાવ છો.
ના અમે ખીચડી જ ખાઈ, હેલ્થી હોય.
હા એ તો છે.
તમે શું જમી?
ઓમે બી ખીચડી ખાધી.
અચ્છા તમે બીુ માં ખીચડી ખાવ છો?
હા ખીચડી તો ખવાય ને.
અચ્છા સર
હા, શું કરે છે બધા ઘરે?
શુંતા છે.
અચ્છા બધા બરોબર.
હ એકદમ બે
હ અંયા બી બધા સતા છે બધા બરોબર.
અચ્છા સરસ કેવો છે હમણા માહોલ ત્યા વરસાદ છે કે ગરમી છે?
ફિહાલ તો ગરમી છે કેમ કે વરસાદ ત્રણ ચાર દિવસ ત્યા નથી પડ્યો. હમણાં રાતે તો પવન લાગે એટલે તો બી ઠંડુ થઈ જાય, તમારે ત્યાં?
અમારે અહં સવારથી બહુ પન લાગે છે.
અચ્છા વરસાદ નથી પડ્યો હજી સુધી?
ના વરસાદ નથી હજી સુધી અમારા ઘને.
અચ્છા કેવું ચાલે વાડીમાં બધું?
વાડીમાં બધું ફર્સ્ટ ક્લાસ રેસ્ટિંગ પીરિયડ છે અત્યારે.
અચ્છા. એટલે હમણાં બર્ડન નહીં હોય કામ ન.
ના બસ વાળે જઈને બેસીને હવા ખાવાની.
ફરી આવો ક્યાંક.
ફરવા જવામાં ઉત્તરાખંડ ને ઋષિકેશ ન એક પેકેજ છે અત્યારે.
અચ્છા જઈઓ તો કેટલાનું છે?
એ સમથિંગ સાડા સોળ સત્તર હજાર ના આજુબાજુ છે પણ. કોઈ ચાલ્યા વાળું નથી મારી જોડે.
અચ્છા તો મને કેવાય ને.
ના ના તો તમને ક્યાં લઈ જવા ત્યાં, તમારી બધી ર પોસિબિલિટી મારા માટે આવી પડે.
ના ના આઈ એમ ન્ડિપેન્ડેન્ટ. હું પોતની જવાબદારી પોતે ઉઠાવી શકું છું.
ના તો હું તમારી જોડે ચાલુ તમારી પેરેન્ટ્સ તો મને જ સોંપવાના છે ને. તમારી જવાબદારી કઈ રીતે લેવા મારે
કેમ હું ડિસિપ્લન માં રહું છું મારી બધી આમ ડિસિપ્લનમાં જ હોય આવું ના હોય કે હું નાના છોડા જેમ મસ્તી કરું
નક્કી નહી ને કઈ તમારું
ના ના એવું કઈ નથી એટલે શું છે કેટલા દિવસ નું પેકેજ છે
પેકેજ છે આઠ નવ દિવસ નું છે
અચ્છા આમ ફરવાનું કે
ના ફરવાનું હો એટલું બધું ના હોય પણ ટ્રેકિંગ વધારે હોય
અચ્છા ટ્રેકિંગ માટે છે કઈ કઈ જગ્યા છે ટ્રેકિંગ
એટલી બધી તો મને પણ ડીપલી મેં જોયું નથી પણ એક આવ્યું તું મારા ફ્રેન્ડ એ સજેસ્ટ કર્યું હતું મને પણ હવે કોઈ હતું નહી તો મેં એટલું બધું એમાં કઈ જોયું જ નહી
અચ્છા એટલે ને કેમ કે હમણાં અમારા કોલેજ માંથી છે દેહરાદૂન ઉત્તરાખંડ એલી સાઈટ ટ્રે એનામાં એક ફ્લાવર વેલી કરીને છે ટ્રેકિંગમાં હેમકુંડ છે એવી રીતે છે બદ્રીનાથ ને એ બધું જગ્યા કવર કરવાના છે હરિદ્વાર અહિયાં થી હરિદ્વાર જશે પછી હરિદ્વાર થી અ એક જગ્યા છે પાદુકો એવું કાક નામ છે મને યાદ નથી ત્યાં જશે અને પછી ટ્રેકિંગ છે ત્રણ જગ્યા પછી ઋષિકેશ માં ફરવાનું છે બદ્રીનાથમાં દર્શન કરવાનું છે
કેદારનાથ નથી લઇ જતા
કેદારનાથ નથી એ થોડુંક રિસ્ક ઉપર આવી આવી જાય ને
એ રિસ્ક હે તો ઈશક છે કઈ વાત છે ને
એ તો છે પણ એ સ્ટુડન્ટસમાં પછી એપ્લિકેબલ ના હોય ને પેરેન્ટસ ભલે એવું હોય સાઈન કરાવે કન્સનલેટર પણતો ભી બધા પેરેન્ટ સગરી ના કર હમણાં તો બી કેદારનાથ માં કેટલી બધી ભીડ હ કેટલું બધું હૈ
ના અત્યારે તો એટલી ભીડ નથી એટલે
પણ ઈ સીઝનમાં ઈ સિઝનમાં ભીડ હશે ને વરસાદ હશે તો પછી થોડુંક રિસ્ક વાળું કામ થઈ જાય કેદારનાથ માં
તો તમે બદ્રીનાથ ને જ ત્યાં બી હશે
પણ બદ્રીનાથ માં આટલું કેદારનાથ જેટલું બધું રિસ્ક ના હોય
સરસ કોણ ઓર્ગેનાઈઝ કરે છે એ તમારે ત્યા
અમારા એક મેમ છે અમાર કોલેજ માંજ એક શિખર ક્લબ કરીને એક છે એનામાં હાર સાલ આવી આમ વિન રેની સિઝનમાં જૂનમાં જુલાઈમાં અને અવેજ ઓગસ્ટ આ ત્રણ મહિનામાં એક ટ્રેક હોય ટ્રેકિંગ વાળી ટ્રીપ હોય લાસ્ટ યર માંથેરાન હતી
અચ્છા માથેરાનમાં કેવું રહ્યું
બઉ જ મજા આવી ગયા વરસાદ પડે બંધ થાય પડે બંધ થાય પણ આપણને બહુ જ મજા આવે, કેટલી બધી ગ્રીનરી અને બહુ મજા આવી ગઈ.
શું ત્યાં જવાય કે, ના જવાય અત્યારે.
જવાય, જવાય, ડેફિનેટલી જવાય.
શું પેકેજ પડ્યો હતો, તમારે?
અમારે તો, આઠ હજાર હતું.
અચ્છા, અકોમોડેશન કે શું હતું એ કઈ?
હા, એટલે બધું અહિયાં થી જાઓ, એટલે ચાલુ થાય.
હમ.
આવો ત્યાં સુધી.
એટલે ક્યાંથી ક્યાનું હતું?
એ માથેરાન.
એમની કઈ રીતે હતું, મુંબઈ ટુ મુંબઈ હતું કે? અમદાવાદ ટુ
તું આણંદ.
અચ્છા, સરસ.
એટલે એમાં ભી એ ને, અ મુંબઈ જે અમારી બેડરાથી ટ્રેન હતી. અમે સ્ટેશન પર વેલા પહોંચી ગયા હતા, અને ટ્રેન થોડીક લેટ હતી, અમારી પાસે. થોડુંક ટાઈમ હતું, તમે લોકોને આમ થોડીક ફ્રીડમ આપી હતી કે, તમને થોડુંક આજુબાજુ‌. ફરવું હોય, તો અમે તમે ફરી હકો. અમે લોકો ગયા તા, શોપિંગ કરવા, બેડ્ર લિંક રોડ પર.
હમ.
અને આમ જવા ટાઈમે બી. આ રેલવે સ્ટેશન અમે પોહોંચ્યા ને, તો ત્યાંથી અમને એક અર્ટિગા હતી. એટલે બધા. બધા અર્ટિગાસ હતી, ઘણી બધી એનામાં સ્ટુડન્ટસને બેસાડી. અને ત્યાં માથેરાન સુધી લઈ ગયા તા.
અચ્છા.
અને ઉપર તો પછી માથેરાન તો વ્હકલ ફ્રી હિલ સ્ટેશન એ, તો ત્યાં પછી ચડવાનું હોય, તો ટોય ટ્રેન છે, એક. એનાથી પછી ત્યાં એક રિક્ષા ચાલે. પછી કા તો ત્યાં ગધેડાને, ધોળાને હોય, એનાથી જવાનું.
તમે શું ચોઈસ કર્યું હતું?
બાય વોકિંગ.
બાય વોકિંગ.
હા.
ટોય ટ્રેનમાં કે, ક્યાંય ના જ લઇ ગયા.
ના ટ્રોય ટ્રેનમાં બીજે દિવસે અમે હતું, અમારું.
અચ્છા, તો તમારુ અકોમોડેશન ક્યાં હતું? ઉપર જતું હિલમાં કે, નીચે આવતા પાછા કે
ના, ના, ઉપર જ ઉપર જ હતું.
થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર.
હ, એટલે
હોટેલ તમારી થ્રી સ્ટાર હતી, ફાઈવ સ્ટાર હતી કેઈ હતી?
થ્રી સ્ટાર કહી શકી.
હમ્મ.
હા, એ એમ સારી હતી પણ અકોર્ડિંગ ટુ મી થ્રી સ્ટાર હતી.
એટલે બાય પેકેજ જવાય કે પોતાની રીતે જવાય કે તમારું કહેવાનું શું છે.
અમ બાથરાંદમાં તો અંત બી સસ્તા પેકેજ આવે. જવું હોય તો ચાર હજાર માં બીજી આવે પાંચ હજાર માં બીજી આવે
હમ્મ.
એ ડિપેન્ડ કરે તમને હવે કેટલું કેટલું કેટલા દિવસ ફરવું હોયને અહી એ
હમ્મ હમ્મ.
હમ્મ.
સરસ.
હામ આમ તો મજા આવે ગી.
હમ્મ.
જવા જેવો માથેરાન અને પછી ટ્રેક ટ્રેક હતો ટ્રેક ના દિવસે ગાઈડ હોય આપણા જોડે. એ ગાઈડ હા જમવાનુંને બધું એ લોકો અમે ટ્રેક કરવા ગયા તો અમ લોકોને જમવાનું હમણાં અમારું આપી દીધું હતું સાથે જ પોતપોતની બધાની પર્સનલ પ્લેટ આપી દીધી હતી એ પછી અમે ટ્રેક કરીને એ ખાધું.
અચ્છા ગાાઈડ લ ચાર્જેબલ હોય કે ઇન્ક્લુડિંગછ કે.
હા બધું બધું ઇન્ક્લુડિંગ એક્સ્ટ્રા કોઈ હોય ને એસ્ટ્રા આપણે કઈક લઈ કે એકસ્ટ્રા કોઈક એક્ટિવિટી ઈજ બાકી બધું મોસ્ટલી તો બધું ઇન્ક્લુડેડ જ હતું.
અચ્છા
હા તમે ખાલી કુલી કરાવો કે એવું બધું હોય એ પર્સનલ ચોઈસ ઉપર હોય ઈ ચાર્જેબલ હતું.
ઓકે હમ્મ.
હા હા
કેટલા જણ ગયા ત તમે લોકોમાં
અમે ત્યાં ફિફ્ટી ફાઈવ સમથિંગ ગયા તા
બસ એટલા કે
એટલે આમાં લિમિટેડ સીટસ જ રાખે.
અચ્છા કાર કે તમારી કોલેજ તો બહુ મોટી છે.
હા છે મોટી પણ સીટસ લિમિટેડ જ રાખે ફસ્ટ કમ ફસ્ટ હવે.
ઓકે.
હમણાં બી ઉત્તરાખંડ વાળું છે એમાં ભી લિમિટેડ સીટસ છે.
ઓકે એટલે કેવી રીતે છે બધા ઇયર્સ વાળા માટે હોય છે.
હા એકદમ બધા ઇયર્સ માટે જે પ્રીવિયસ સ્ટુડન્ટ જોય એસ સ્ટુડન્ટ જોય આપડી ભણી ગયા. એ લોકો ને બી અલાઉડ હોય.
ઓકે. સરસ તમે કઈ ફેકલ્ટી માં સ્ટડી કરો છો.
બી બી આયસ.
ઓકે બી બી આઈએસ એમ
હા બેચલર ઓફ બિઝનેડમિનિસ્ટેશન એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજમેન્ટ એટલે કે આમ બીસીએ હોય એનો ભી આવે આપણેને બીબી એ નું ભી આવે એટલે બે કોર્સ નું ભેગું
એનો ફ્યુચર માં ફાયદો શું થાય રેગ્યુલર બી બી એ કરીએ તો શું ફરક પડે
રેગ્યુલર બીબીએમાં તમે ખાલી બીબીએ વાળી માર્કેટિંગ ફાઈનાન્સ એચારે એમ એવા જૂમાં જઈ શકો ફ્યુચરમાં આ હું એનામાં ભી જઈ હકું આઈટી ફિલ્ડ માં બી જઈ હકું બે ની નોલેજ મળે મને
સરસ તમારા હિસાબે શું લેવું જોઈએ
મારા હિસાબથી તો આજ લેવું જોઈએ બે ફિલ્ડ ની નોલેજ મળે તમારી પાસે બે ઓપ ઓપ્શન હોય ફ્યુચરમાં
હમ્મ. શું રેન્ક છે તમારો તમારી યુનિવર્સિટીમાં
મારો ફર્સ્ટ રેન્ક આવે
અચ્છા તો સરસ લાગે છે તમારી કોલેર નું બધું
હા સારી છે એમ તો
સ્ટાફ તો આપને ટ્રેન લાગે છે ફર્સ્ટ રેન્ક આવે છે તો
હે
ફર્સ્ટ રેન્ક આવે છે સ્ટાફ તમારો બધું તેનો ટ્રેન લાગે છે
હા હા એકદમ ટ્રેન્ડ સ્ટાફ છે બહુ એક્સપિરિયન્સ છે સ્ટાફ નું તો વર્સમાં કેમ બધા ના કોલેજમાં ને સ્ટાફ બદલતો હોય કે કેટલું સ્ટાફ ની હમણા પ્રોબ્લેમ છે એમ અમાર કોલેજમાં કેટલા વર્ષોથી એક ને એક સ્ટાફ ચાલ્યા રાખે
અચ્છા કોર્સ બી બધા ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થઈ જતા હશે.
હા હઓ એકદમ બઉ મસ્ત ભણાવે બહુ સારી રીતે સમજાવે
હમ્મ તમે કીધી ક્યારે એલઆર કે સીઆર ની રિસ્પોન્સિબિલિટી લીધેલી છે.
હા. મારા ક્લાસ માં કરન્ટલી સીયાર છું.
અચ્છા સરસ.
અમર ક્લાસ માં સીઆર જ છે અ સારી છે એમ સારું લાગે કે આપણા બધા ફેકલ્ટીઝ આપણા ઉપર ટ્રસ્ટ કરે ને આપને આ આખા ક્લાસની રેસ્પોન્સિબિલીટી દે
હમ્મ શું શીખવા જડ્યું તમને એ રિસ્પોન્સિબિલિટી લઈને
આમ લીડરશીપ હોય મેનેજમેન્ટ હોય ક્લાસ વતી આપણે એક અ આમ આઈકન કહી હકી કે એક ફેસ કહી કે ક્લાસ નું એક ફેસ હોય એમ એવું હોય થોડુંક હોય કામ બી હોય બધું કે અટેન્ડન્સ જોવાનું ફેકલ્ટીઝ નું કોર્સ નું જોવાનું સ્ટુડન્ટને કોઈ પ્રોબ્લમ છે કે નહી એ જોવાનું પણ ઠીક છે હવે આ બધા કે છે તો પછી
નહી ગયા અચ્છા
હમ્મ.
હે.